હલો.
હા બોલો.
કેમ છો બેન?
બસ મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં, હવે તો મે વેકેશન આવી ગયું એટલે બાળકોની રજા પડી ગઈ એટલે હવે પ્રવાસ ન કરસે અમે વિચાર કરી રહ્યા છે.
હા એમ પણ હવે તો એક્ઝામ પૂરી એટલે હવે તો વેકેશનમાં ફરવાનું જ.
હા એટલે પ્રવાસ ની કસે હવે જઈ એ એ યોજના બનાવી રહ્યા છે અમે. પરંતુ કાં જઈએ એવું વિચારી ગ્યા છે.
હા અમને પણ એમ જ છે અમારે અહં અહીં એક બસની ટુર છે આખી. એમાં એવું હોય છે કે આપડે એક વ્યક્તિ દીઠ કિલ્લા બે હજાર રૂપિયા ભરવાના હોય છે, અને ગુજરાતમાં જેટલા પણ શિવલિંગ છે એના દર્શન કરાવે છે, સોમનાથ છે પછી એવી રીતે, ઉજ્જૈન.
હા સારું કેવાય.
હા એમાં આપડે જઈ શકાય.
હા. પાછો હોય તો અંબાજી ઈસાઈ, સોમનાથ, નાગેશ્વર તે રીતના ઘણા બધા સેડિંગ થઈ જાય આપડા
અરે મારી બેન છે ને એને એના સાસરા વાળાને બધા ત્રણ ગાડી કરીને આખું સૌરાષ્ટ્ર ફરી આવ્યા અઠવાડિયુંનું પ્લાનિંગ.
હા, તો આપડે ભી જવું જો ઈએ.
એ જ ને એ લોકો અઠવાડિયા માં જોવો ઓટિલા જઈ આવ્યા પછી સોમનાથ પછી ત્યાં શંકર ભગવાન નું મંદિર છે ત્યાં દ્વારિકા પછી ખોડલધામ, મોગલ ધામ એવા આમ દસ એક સ્થળ એટલા મસ્ત મસ્ત એ લોકો કવર કરી આવ્યાને સૌરાષ્ટ્રના.
તો પછી એ લોકોનો ખર્ચો કેટલો થયો?
હા, એમણે તો શું કે ત્રણ ફેમિલી ભેગા ગયા હતા ગાડી લઈને અને એમણે શું પેલેથી જ હોટલ્સને એવું બધું અરેન્જ કરીને બુક કરી જ દીધું હતું. એમણે હોટલ અ. હમ્મ.
પણ એમાં એક જણ એમ ખર્ચો ગણીએ તો કેટલો થાય? રહેેવાનો, ખાવા-પીવાનો ને એમ ફરવાનો એવી રીતના આપણે કરી તો?
એટલે ખર્ચાની ને એવી બધી તો વાત નથી થઈ પણ આશરે કેટલા અ એમણે બધું જ થઈને કઈ લાખ રૂપિયાની અંદર જ હશે વધારે તો નહીં હોય.
તો લાખ રૂપિયામાં એ લોકો કેટલા જણા ગ યા છતા
હા ત્રણ ત્રણ ગાડી ત્રણ ગાડીમાં જેટલા લોકોમાં એ બધા જ, કેમ કે એના કાકાજી ને એના મોટા પપ્પા ને એ બધા કેટલા અ પચીસ ત્રીસ જણ હતા.
અચ્છા એટલે ઘણા બધા. ત્યાં તો સારું કહેવાય.
તો સારું જ કહેવાય ને ખર્ચો પણ ડડીવાઈડ થઈ જાય અને આખું ફરી પણ આવે. આવ્યા અને પાછું દેવભૂમિ દ્વારિકા છે, પછી આ ચોટીલા છે, બધા મેન મંદિર પણ ફરી ખોડલધામને. ઓલું બગદાણા પણ ગયા હતા બાપા સીતાનું મંદીર. દ છે ને.
અચ્છા.
શુંડ.
પણ મેં તમને કહ આપડ વલસાડ છે ને રાતમાં સાડા અગિયાર કે કેટલા વાગે ટ્રેન નું નામ છે મે ભૂલી ગઈ, તો એ ટ્રેન છે ને ઉપડે આપણે ઉજ્જૈન જવું હોય.
હા.
મહાકાલેશ્વર હો. તો આપણે રેગ્યુલર બેસી જાય ને તો બસો રૂપિયા ની ટિકિટ થાય જવાની. ને પછી એ ટ્રેન રાત રાતના સાત એ તેમ રાતના સાત વાગે ઉ ઉચ્ચે સ્ટેશન પર ઊભી રહેે.
અચ્છા, એટલે ત્યાંથી આપ આપડે અહિયા આવી પણ શકાય.
હા વલસાડ હવે રાતના આપણે જો આપણે રાતના સેને બેઠા વલસાડ સ્ટેશન તો એ ઉજ્જૈન સ્ટેશન પર આપ આપને સવારે કઈ ચાર, પાંચ, છ વાગે જો આપડું ઉતારી દે.
હમ્મ.
હા ને પછી ત્યાંથી આપણે રીક્ષા કરીને પછી નાહી ધોઈ ને કશે આપણે કશે નહાવા નું નવે વ્યવસ્થા હોય તો નાહી ધોઈને આરામથી આપણે દર્શન કરી લઈએ તો રિક્ષા વાળા ને કયે તો આપણે આખું ઉજ્જૈન ફેરવી પાડે, એટલે પ્રવાસ કરાવી દેય ઉજ્જૈનમાં.
હા, હા જવા જેવું એમ તો.
હા, આપડે ખાલી પાંચસો રૂપિયા બી નહી થાય જવા આવવાનો ખર્ચો.
હા, હા તો-તો એ ગોઠવવું જઈએ.
પણ એમાં છે ને આપણે રેગ્યુલર ડબામાં જવું પડે, તો જરાક તકલીફ તો આવી થવી પડે એમ, સુવાનું ને એવું ને મળે, ખાલી બેસવાની જગ્યા પછી ઊભું-ઊભું જવાનું નીચે બેસવા પડે એવું જરાક થાય.
હા એ તો ચાલે ને એક દિવસ આપડે ક્યાં રોજરોજ.
હા એટલે એવી રીતના આપણે જ્યા આવી રીતના પાંસો હજાર એમાંજ આપડો આખો પ્રવાસ થઈ
હા, નહીં તો પછી ગાડી ભાડે કરીએ તો એ બી કેટલા પાંચ છ હજાર રૂપિયા લઈ, તો આપડે દસેક જણા ભેગા જવાના હોય તો એ બી પરવળી જાય એમ.
ગાડી મોંઘુ પડે મને એવું લાગે કેમ કે જો એમ કે દસ હજ પાંચ છ જણા હોય ને દસ હજાર લઈ તો એક જણાના ભાગે બે હજાર આવી જાય. આ તો પાંસો રૂપિયામાં જ આવા જવાનું થ
હા પણ આપડે હું કરવાનું કે ગાડી એવી ભાડે કરવાની કે જેમાં અહ હોટલ હુધી હોય લઈ જાયને ડાયરેક્ટ એની પાહે જ ઉતારે એમ, આપડી સુવિધા માટે હો તો પછી થોડા કાપ પડે એમ.
હા, પણ આપણેે જો હવે આપણેે કોઈ આપણા વલસાડ સાઈડ ના કોઈ ડ્રાઈવરને લઈને જઈએ તો તેમને નોલેજ નહી હોય કે કઈ જગ્યાએ મંદિર ઉજન નું હે તું જેમાં જે રિક્ષાવાળા હોય ને એ લોકોને બધું ખબર જ હોય એમ.
હા, કે અહિયાં આ પ્રખ્યાત હોટલ છે. અહિયાં ખાવાનું ને અહીંયા રેવાનું.
ખાવાનું રહેવાનું પછી મંદિર કય વિશેય બધી ઘણી નોલેજ હોય એ લોકોને.
હા, પછી એમને ખ્યાલ હોય ને. હા, એમને ખ્યાલ હોય ને કે આટલા વાગેગ આારથી થાય તો તમારે જવાનું.
હા, પણ એમાં છે ને પછી આપડે જો ઉજ્જૈનમાં મહાકાલેશ્વર જઈએ તો ઉજ્જૈનમાં મહાદેવ મહાકાલેશ્વર ની જે ભસ્મા આરતી છે ને એના માટે પછી આપડે રાતના સાડા અગિયાર તો સમજવું પડે.
હા, તેજ ને એ તો સવારે વહેલી થાય ને ચાર એક ચાર એક વાગે થાય ને?
એના માટે હા એના માટે બહુ લાઈન લાગી તો રાતના સાડા અગિયાર વાગેનું ઉભી રહેવું પડે એમ.
ઓહ હો.
ને વીઆઈ પી વાળું તો ખરું પણ હવે વીઆઈપી વાળું પણ એના માટે પાછું બુકિંગ કરવું પડે એમકે મેં મોબાઈલમાં સર્ચ કર્યું તો ત્રણ મહિના અગાડી બુકિંગ કરવાન એવું
ઓહો અમે બહુ અમણે પ્રવાસનનું વધયું કારણ કે. આ જેે પ્રવાસન નીતિ છે ને. એમાં ગવર્મેન્ટ નો એજ હેતુ છે કે જે સ્થાનિક સ્થળો છે એની બધી વસ્તુઓ એની પરંપરા રીત રિવાજ બધું. અ દેશભરના લોકોને ખબર પડે અને એ શું વિદેશી લોકો. આવેને અહીંયા ફરવા જસ્ટ એ લોકો ફરવા આવે તો એમનું જે ડોલર. પૈસા હતા તે રૂપિયામાં કન્વર્ટ થાય એટલે આપણી દેશની આવક પણ વધે આર્થિક વિકાસ બી થાય.
અને એમાં પાછી આજે રામનવમી છે. છે એટલે અયોધ્યા ના રામ મંદિરમાં તો એટલી લાખોની સંખ્યામાં ભીડ લાગી હશે આજે તો.
હા આજે તો અયોધ્યા તો હા બહુ જ ભીડ હશે. અમારી બિલ્ડિંગમાં પણ એક અંકલને આટી ગયા છે અયોધ્યા.
હા એટલે આજે પહોંચી જશે એ
નહી નહી એ લોકો તો અઠવાડિયા પહેલા ગયેલા અહિયાં થી પણ અહિયાયા થી દૂર ઘણું ને પાછું તો એક બે દિવસ રહી ને પાછું એડવાન્સ. બુકિંગ ચાલે હમણાં તો.
હા એ બહુ એડવાન્સમાં રાખીને મને એવું કેમ આપની ઈચ્છા થઈ આજે થાય કે કાલે જઈએ તો પછી આ ચાલેજ કરવાનું પછી બુકિંગમાં તો હાળા ત્રણ મહિના સુધી રાહ જોવાનું ત્રણ મહિના પછી આપણું મન બી બદલાઈ જાય તેવું થઈ જાય.
હા એટલે જ ને.
કેમ કે મનને બદલાવતા વાર નહી લાગે એ.
હા એજ ને અને પાછું જો આપડે ધારીએે ને કે અહિયાં ફરવા જવું છે આમ તેમ તો આપણે એ માટે બધી તૈયારી કરીને નીકળી જવું જોઈએ.
એટલે આપડા મનમાં જયારે વીચાર આવે ને ત્યારે જ આપડે કરવાનો
હમમ મારી પણ ઈચ્છા છે હમણાં
હા તમે અમને વેકેશનમાં શું કરો?
ટ્યુશન માં તો હવે અમારું આખું ઘર વિચારે છે કે અમે પણ સૌરાષ્ટ્ર આવીએ ત્યાં હો હોસ માં બધું ખાવા પીવાનું બધું બો જ ટેસ્ટી મળે કેમકે સૌરાષ્ટ્ર તો અમને બો જ ગમે.
પણ એવું કે છે કે બધા આપણે જયારે પ્રવાસ માટે નીકળીએ તો આપણે જે આપણું રૂટીન ખોરાક છે ને તે આપૂણને ની મળી રહે તે જગ્યા પર
હા હા એ તો પાછું મે ટોપિક એજ કે આપણે જે પ્રવાસને જઈએ ને આપણને તે જગ્યાની વસ્તુ ખાવા વધારે ઈચ્છા
તેમાં પણ પાછી આપને એ બી ફાવટ આવવું જોઈએ.
હા
અમારા જ ઓળખીતા હતા પ્રવાસ ગેલા હતા અમને આ ઉજ્જૈનની જ વાત કરું. તો મધ્યપ્રદેશ માં તો એમ એવું કેવું કે છે કે તાના લોકો કુછને ઘડિયું વધારે ખાય એમ એટલે સ્વીટ્સ આઈટમ હવે શાક બનાવેલું હોય તો શાક મીઠું મીઠું બનાવે. જે આપણા વલસાડી લોકો સ્પાઈસી ખાવાનું
સ્પાઈસી હા
એટલે કેય કે ત્યાં છે ને પોવા બટાકા પોવા બટાકા બો ફેમસ પૌવા બટાકા ભી બો મીઠા લાગે એમ આપણને એમ ખવાય જ ની એમ
એવા લોકો ગળિયું ખાંડ નાખે એ લોકો તો
બો મીઠું ખાય એમ કેય પછી આપડ ને એમ કેય ભૂખું રેય તો ચાલે એવું થાય એમ કે
હમમ તે જ ને
આપડે વલસાડી લોકો છે ને સ્પાઈસી ને એકદમ ચટાંકે વાળું ખાવા વાળા
હા એટલે તો અમે શું સૌરાષ્ટ્રએ ત્યાં છે ને ભૂગળા બટેકા છે, લસણિયા બટેકા છે એ એકદમ સ્પાઈસી બ હોય અને એની સાથે ભુંગળા તરેલા આપે એને આપણે ખાવાનું પછી દાળ પકવાન છે એમાં બી દાળ એકદમ સ્પાઈસી હોય અને પછી ચટણી નાખે ને પકવાન નીચે હોય ને એના પટાર છાંટીને પછી ખાવાનું એટલું ટેસ્ટી લાગે ને યાર એટલે સૌરાષ્ટ્રમાં બધી એમ વાનગી બી એટલી મસ્ત મળેલા ગાંઠિયા છે જલેબી છે થોડું સ્વીટસ હોય પણ એ કેવું સ્વીટ જ કે પૌવા ને એવામાં સ્વીટ નહી આવે એમ અને પછી ત્યાં તો નાસ્તા થી માંડીને જમવાનું હોટલ્સ ને બધું એટલે આમ નેચરલી એટલે આમ બો પેલું પીઝા બર્ગર જેવું નય પણ આમ ખાવાનું એકદમ દેશી એમ કઠોળ છે કે પછી
પ્રવાસ સૌરાષ્ટ્રના જે પ્રવાસના સ્થળોમાં કયા કયા આવે?
સૌરાષ્ટ્રમાં તો અહ કચ્છ બાજુ
અચછ